કેમ છે મજા માને નમસ્તે હું મજામાં તું કેમ છે હું પણ મજામાં છું તને ખબર આજે મને ગુજરાતી ખાણની વાનગીઓ અને વાત કરવાની ને તો ખાવાની બઉુ ઈચ્છા થાય છે હું શું કરું અરે આ તો ખુબ જ દિલચસ્પ વાત છે
ગુજરાતી ભોજન તો પૂરા ભારતમાં પ્રસિદ્ધ છે હ
સાચું કયું તે ગુજરાતી ખાવાનાની તો શું વાત કરો ગુજરાતી ભોજન ની સૌથી થી મોટી ખાસિયત શું છે તને શું લાગે
મને એવું લાગે કે ગુજરાતી ભોજનમાં મીઠાસ ખટ્ટાસ તીખાસ અને અનોખું સંતુલન જાળવવામાં આવે છે કેવી રીતે બનતું હશેન આ બધું તને ખબર હો મોટા ભાગનું ગુજરાતી ખાવાનું તો શાકાહારી જ હોય છે એમાં બીજું કઈ સ મચછ વધારે હોતું નથી બરાબર ગુજરાતી થાળી તો ખુબ જ પ્રસિદ્ધ હોય તેમાં રોટલી, શાક, દાળ, કઢી, ભાત, અઠાણું અને પાપડ બધું જ હોય છે. ગુજરાતી થાળીમાં તમને સૌથી વધારે શું ગમે મને તો કઢી અને દાળ ખુબ જ ભા
ખાસ કરીને ગરમ ભાત સાથે અને ગુજરાતી કઢી ખાવાની તો ખૂબ જ મજા આવે છે.
કઢી ને દાળ મને પણ બઉ ગમે પણ મને બધાથી વધારે ઊંધિયું બહુ ગમે છે, એની તો કોઈની સાથે કમ્પેરિઝન જ નથી. ઊંધિયું તો ગુજરાતની શાન કેવાય.
ખાસ કરીને ઉતરાયણ ના દિવસે દરેક લગભગ ઘરમાં બનાવવામાં આવે છે. સાચું કીધું તે ઉતરાયણના દિવસે બધાના જ ઘર માં આવવાની છે, એવું કોઈક જ જ ઘર હશે જેના ઘરે નહી બને પણ તને ખબર ઊંધિયા માં કેટલા બધા પ્રકારના ઘાકભાજી મસ
સાલા નાખવામાં આવે જેનાથી કેટલો સ્વાદિષ્ટ બને. સાચું. અને ગરમ ગરમ જલેબી હોય તો શું વાત કે. અરે જલ જલેબી તને ખબર સા ઊંધિયું સાથે ગરમ જલેબી હોય તો શું વાત છે.
અને એમ પણ કહે ને કે ગુજરાતીઓ ના નાસ્તાઓ પણ ખુબ જ લોકપ્રિ ય હોય.
એમાં કેવાની શું વાત છે, તો છેજ. પણ તને ખબર જેમ ગુજરાતી નાસ્તા પ્રસિદ્ધ છે, તેવી જ રીતે ઢોકળા, ખમણ, હાંડવી, હાંડવો, ફાફડા,
ગાંઠીયા, એમની તો કોઈ કોમ્પેરિઝન નથી કઈ વાત જ નહી કેહેવાય. તમને ઢોકળા ગમે છે. ઢોકળા મને બઉ ગમે.
નરમ ને ઉપરથી સ્વાદિષ્ટ ઢોકળા કોને ના ગમે એટલા મસ્ત હોય છે, બરાબર.
અને તેની સાથે ખાંડવી હોય તો ખુબ જ સરસ વાનગી મલી જાય તો બ મજા આવી જાય.
ખાંડવી તને ખબર ખાંડવી બે બનવી કઈ સહેલી નથી તેમાં કેટલી બધી ટેકનિક ની જરૂરત પડે છે, હા સારી વાત પણ ખાંડવી ખાવાની તો મજા જ કઈ અલગ હોય છે. સાચું કયું ખાડવી થી તો મારા મોડામાં પાણી આવી ગાયુ. પણ તને ક હાંડવી વિશે તારું શું કેવું છે? ખાંડવી અને તે સ્વાદિષ્ટ પેલા તો તે આરોગ્ય માટે પણ સારું કહેવામાં અને ખુબ જ સારી હોય.
સાચું કયું તે માં દાળને ચોખાનો ઉપયોગ થતો હોવાથી તે બહુ પૌષ્ટિક બની જાય છે. એટલે બધા જ ખાય છે.
હમ્મ અને એમ પણ કેહેવામાં આવે છે કે ગુજરાતની લોકપ્રિય રોટલી પણ વિશે કઈ અલગ જ વાત
હા અલગ તો છે પણ રોટલી ભાખરી થેપલા બધાના જ ઘરમાં બનતા હોય છે. એવું કોઈ પણ ઘર નથી જેના ઘરમાં રોટલી બનતી જ ના હોય.
હે અને ખાસ કરીને એમ ક ને કે મેથી ના થેપલા તો ગુજરાતની ઓળખ ન
તમાન છે. થેપલા તો મને બહુ ગમે.
તને ખબર જે લોકો પ્રવાસે જાય ને તે લોકો પણ થેપલા લઈ જાય. કારણ કે તે લાંબા સમય સુધી સારા રહે ને તેટલે એટલે ડબ્બામાં ફરી નીકળી.
સાચું કયું.
થેપલા જલ્દી બગડતા નથી. પણ તને ખબર થેપલા સાથે દહી કાતો અઠાણ મલી જાય તો કેટલું મસ્ત લાગે. એની તો કઈ વાત જ અલગ છે.
હમ્મ
ગુજરાતની મીઠાઈઓ વિશે તમારું શું અભિપ્રાય છે. હમ્મ ગુજરાતી નિ મીઠાઈ? જો ગુજરાતી મીઠાઈ માં તો મને બધી જ મીઠાઈ ગમે છે. એવી એક પણ મીઠાઈ નથી મનેની ગમતી. પણ મને બધું વધારે મોહન થાય અને સુખડી બહ ગમે છે. એની તો કઈ વાત જલક છે. મોહનતાળ અને સુખડી પણ મને તો શ્રીખંડ અને બાસુંદી બહુ વધારે ગમી છે શ્રીખણ બાસુંદી સાચું. મને તો લાગે તને કઈ બીજું જ ગમતું હશે પણ તને ખબર ઠંડુ શ્રીકઅંડ ખાવા માં ઉનાળામાં જ સારું લાગે. ઠંડુ શ્રીખંડ ખાવાની તો કઈ મજા જ અલગ હોય. હા એ તો બરાબર છે તને ખબર શિયાળામાં સુખડી ખાવી કેટલી ફાયદામંદ હોય છે કેટલી મસ્ત લાગે પૌષ્ટિક હોવાથી બધાજ ઘર બનાવે તને ખબર કે તે કેટલી સરળતાથી બની જાય. એમાં ખલી ઘી ગળ અને ઘઉં નો લોટ નો જ ઉપયોગ થાય છે તો પણ કેટલી સ્વાદિષ્ટ બને છે હમ્મ એ તો સાચું અને ઘણા ઘરોમાં બાળકો ખાસ બનાવી આપવા હવે કેમકે બાળકો પૌષ્ટિક રહે
તેના માટે
તે એ તો બરાબર છે. નાના બાળકો ને પોષણ બઉ જરૂરી છે એટલે લગભગ બધા જ ઘરમાં બનતી હોય છે. ત્યા નથી ખાતી મેં ખાતી છે. તું એક અને એમ પણ કેહેવામાં આવે ને. કે ગુજરાતીઓ ના તહેવારોમાં પણ નવી નવી વાનગીઓ બનાવવામાં આવે. અને સુખની તો ખાસ. હા તે તો બરાબર છે પણ ગુજરાત ના તહેવારો માં કેટલીક ખાસ અંગ્ય બનાવ તહેવાર હોય. અને મીઠાાઈ વાનગીઓ બધું બનાવવામાં ન આવે એવું બને છે ને એ ગુજરાતની કઈ અલગ જ રીત અચ્છા હમ્મ. અને ઉત્તરાયણમાં તો ઊંધિયું અને જલેબી ની મજા જ કઈ અલગ હોય છે. તેને ખાવામાં ખુબ જ મજા આવે.
હમ્મ.
તને ખબર?
આપણામાં ભારતમાં પછી ગુજરાતમાં કેટલી અલગ અલગ વાનગીઓ બનાવો અમે તહેવાર હોય ને એમાં વાનગીઓ ના બને એવું બને જ નહી દિવાળી હોય તો દિવાળીમાં જો ચેવડો ચકલી અને અનેક પ્રકારની મીઠાઈ બનાવવામાં આવે. એવું એક પણ ઘર નથી જવા ના બને. ઉપરથી નવરાત્રી એમાં તો હર ફરાળી વાનગીઓ બનાવવામાં મા આવે.
અને જન્માષ્ટમીમાં વિવિધ પ્રસાદ બનાવવામાં આવે તેમાં પણ મજા છે. કઈ અલગ હોય અને તે ખાવાની ખુબ જ મજા આવે છે. હા તે તો બરાબર થયું જન્માષ્ટમીમાં માખણ ની તો શું વાત કરું.
તને
કેટલું સ્વાદિષ્ટ લાગે છે. બસ જુન્મસ તમે એમાં જ લાગે છે હમ્મ. ખોરાક અને તહેવાર નો સંબંધ ખરેખર ખુબ જ મસ્ત હોય છે. અને તેમાં પરિવાર સાથે ખાવાની મજા જ કઈ અલગ હોય.
હા. તે તો ખબર પણ પરિવાર સાથે સાથે મહેમાન આવી જાય તો કેટલી. મજા આવે. ને મમાન સાથે બધી મીઠાઈઓ બનાવું તો કઈ. પાતા ચાલક
હમ્મ. મહેમાન પ્રેમથી જમાડવાની પરંપરા આજે પણ જીવિત છે અને આપડે અતિથી દેવો ભવા. એમ એવું કેવામાં આવે. કેમ કે આપડે એ તો છે.
આપણા ગુજરાતમાં અતિથિ દેવો ભવ તે હજી પણ માનવામાં આવે છે. અને હંમેશા માનવામાં પણ આવશે ને જયારે આપી એમને જમવા ત્યારે કહીએ ને થોડું વધુ લો થોડું વધુ લો.
ને વારંવાર કેતા હો એ છીએ. હમ્મ. સાચું છે મહેમાનો ને ભૂખ્યા ન જવા દેવાય તેની આપણે ખાસ કાળજી રાખી
વી જોઈએ.
હા
એક કામ કર ચાલ આપડે કશે ખાવા જઈએ. ક્યા જઈએ?
આપણા ગામમાં કોઈ પ્રસિદ્ધ જગ્યા હોય ત્યાં જઈએ, ને તો શું ખાઈ? તું કે શું ખાવુ છે? ભજીયા, ફાફડા, જલેબી, હાંડવો કે પછી તારું શ્રીખંડ જ ખાવા જઈએ. તું જે ખાવા લઈ જા તે ખાઈ. ચાલ રસ્તા મા ચાલતા ચાલતા નક્કી કરીએ. ને બહુ મજા કરશુ.
ચાલ હવે.
સારું.
ચાલ જઈએ હા મજા કરશું.
હા.